હૂ કરો રોહિત ભઈ
કોઈ નહી જમીન બેઠા બોલો.
એવું હે એમને જમી લીધું નોકરીથી. બસ જમીન હાલ થોડું ચાલવા નીકળ્યા તા
ચાલવા નીકળ્યાતા આમ.
હમ્મ.
હા જમીન હવ જમીન બેઠા બોલો. નોકરી પરછથી તો ના હાડા સ સુટીએ નોકરી પર હમ્મ.
હાડા સ એ સૂતો એમન
હાડા સ સુટીએ
હમ્મ આકા ત્રીસ વિસ નઈ એકદમ
બોલો તમે બીજું તમે ચાલવા નીકળ્યા?
બસ આ થોડુંક જમીન લીધું ચાલવું તો પડશે ન થોડું થોડું. તો પાચન ક્રિયા થાય ને થોડીક હે. હા પહી બેઠે બેઠે શરીર વધતું જાય. શરીર વધતું જાય, રોગચાળા વધતા જાય એના કરતાં થોડું વર્ક ટો મારવો હારો એમ તો શરીરને થોડી કસ્ટી પડે તો શરીર ઘડાય ને થોડું હરખું.
હા તમારી વાત સાચી છે. હા અમે ફરવા નીકળી જ છીએ માર ભાઈબંધો
હમ હમ ના ના ઓટો તો થોડો મારવો જ
ના એટલે બે ચાર કિલોમીટર ચાલીએ તો સારું શરીર માટે.
હા ચાલે. તમાર તો ગોમડામાં તો થોડું શું ખેતર બેતરમાં કાંક વાળામાં કા થોડો ઓટો મારી આવે તોય
હા એટલે જ ના.
એમ કે ચાલે એમ થોડો.
તમે કઈ બાજુ ચાલતા જોહો? હલો હલો હલો
હા કહું ગરમીનું થોડું રે પેલું એમ ચાલવા ગયા હોય તો.
હા ગરમીમાં થોડું રે એતો પણ શરીર માટે સારું પરશેવો જેટલો વળે એટલું.
હા શરીર પરસેવો જેટલો વળે એટલું શરીર માટે બેસ્ટ માં બેસ્ટ વળી. એનામાં તો કોઈ પેલી સેજ નહીં એમ. તમારે અત્યારે શરીરની અંદરથી પરસેવો જેટલો નીકળતો એટલું તમારું શરીર અંદરથી શુદ્ધ થતું જાય.
પરસેવો જેટલો વળે એટલું તમારું શરીર આમ હેલ્ધી સ્વસ્થ રહે. હાજ ને. તમે કઈ બાજુ નીકળ્યા તા?
અમે બસ આ થોડું સોસાયટી આગળ જઈ રોડ ઉપર ડાયરેક્ટ આવીએ ને પછી થોડો રોડ ઉપર એક બે કિલોમીટર જેવા ઓટા મારીએ એક બે રાઉન્ડ મારી એટલે કિલોમીટર કિલોમીટર ના બે થઈ જાય. રાણકી વાવમાં કાય થોડા હેડતા જઈએ એટલે એમાં કશું થોડો ઓછો હોય એમ અનેમ શાંત વાતાવરણ જેવું હોય એટલે મજા આવે એમ ચાલવાની.
હહ રાણકીવાવ બચાવ ને ચાલતા
હા એ મકાજ મજા આવે આ મકા તો શું હોય કે બસ સ્ટેશન મકા જઈએ એટલે થોડો ટ્રાફિક વધારે હોય ત્યારે આમ અને લોકો આવાજનું ઘોંઘાટને બોઘાટ બહુ થતો હોય એમ.
હવે બસ સ્ટેન્ડ બાજુ ટ્રાફિક તો રહેવાનું જ ને.
હા એ મકાન ને એટલે જ કહું
રાણકીવાવ બાજુ ટ્રાફિક ઓછું હોય અતાર તો રાણકી વાવ બંધ હશે લગભગ નહીં? અતાર તો અંદર જવા નહિ દેતા રાણક
ના રાણકીવાવ સાંજે છ વાગ્યા પછી બંધ થઈ જાય પણ હમણાં કંઈક લેઝર સો ચાલુ કર્યો છે રાણકી વાવમાં.
લેઝર શો?
હા એની અંદર બધા આમ બતાવે છે લેઝર શો થી લાઈટ ટિંગ શો ને એવું બધું અલગ અલગ કરી અને હા અત્યારે ચાલુ હોય છે. આઠ વાગ્યા સુધી કે આઠ કે નવ વાગે સમથિંગ જેવું ચાલુ હોય છે પછી બંધ થઈ જાય છે એમ. સાંજે ચાલુ થઇ જાય છે. હમ મજા આવે ફેમિલી સાથે એક વખત આઈ જોઈ જાવ આઈ હમ સાંજે એક વખ ચાલુ જ હોય છે, ફ્રીજ હોય અત્યારે એમ તો.
એવું
હા તા કઈ ટિકિટ બિકિટ છે નઈ કારણ કે કમની લેઝર સોની ફ્રી જાય
એટલે તમે જઈને એમને
ના હું જોયો નથી ભ સાંભળ્યું છે એમ બધું વિડીયો ને એવું બધું જોયેલું છે એમ
હા ના ફેમિલી સાથે હવે જઈ આવું જો રાત નથી કેવું રે
નાના છોકરાઓ ને બધાને એમ કે આવું બધું જોવું એટલે થોડું કઈક અલગ મજા આવે એમ અને બને થોડું ફરવાનું થઇ જાય નાઈટમાં ઓટોયમાં રહી જાય એમ હમ્મ બે કામ થઇ જાય તમારે હમ્મ
તમે કેટલા વાગે નોકરીથી છૂટો
અમે બસ છ સાડા છ જેવું થઈ જાય છે નાકરી થી જુતા અને પછી ત્યાંથી ઘેર જતા જતા થોડો ટાઈમ થાય વચ્ચે પાહા મંદિરે દર્શન કરવા જઈએ એટલે દસ પંદર મિનિટ મસ્ત દર્શન કરીને પછી ઘરે ની નીકળએ વચ્ચે સોડા શું સવાર ના નીકળેલા હોય એટલે બધા ફ્રેન્ડો એક જગ્યાએ બેઠા જોઈએ બધા એટલે ત્યાં કરી દસ પંદર મિનિટ બે બેસીયે પછી જઈએ વાતો કરી
અલા ભાઈબંનધો બધા ભેગા થતા હશે ને સાંજ ના ટાઈમે
હા એટલે જ ને એટલે બધું ખુબ મજા આવે એમ થોડુ બેઠા હોય તો એમ બધા
હમ્મ શું કોઈ આઈપીઓ બાઈપીઈ ભરેયો કે ની હમણાં કોઈ
ના હજુ આઈપીઓ ભરયો નઈ હજુ દસ તારીખ છેલ્લી હ ને
હા દસ તારીખ શે છેલ્લી પેલી કુસુમબરકાર ને આઈપીયો આવ્યો હ
અ દસ તારીખે છેલ્લો ભર્યો એક બીજો આયો આઈ પી ઓ
હા કે એસબીઆઈ મ્યુચુલ ફંડ નો આઈ પી ઓ આવા
હા એરોજ ન બીજું એક છે
હમ્મ તમે તો કરો છો કે શેર બજાર નુ કામ કે હમણાં ચાલુ કર્યું આઈપીઓ પરત
ના હમણાં જ ચાલુ કરયુ આપડે એક ભર્યો તો પણ નથી લાગયો વચ્ચે
એમ ને હમ્મ બીજું આઈપીઓ જ ભરતા છો શેર બજાર નું ની કરતા હોય એવું એમને શેરબીર રોકાણ કરવાની ઈચ્છા હોય તો કરાય હો શેરબજારમાં રોકાણ થોડું
આ રોકાણ કરે છે સારું પણ હું નથી કરતો બીજા બધા ભયો કરવે
હા આમ તો કેવું કે ભાઈ રોકાણ કરેલું હોય ને તો લોંગ ટર્મ માટે સારું રે એમ
વચ્ચે એક ભાઈને લાગેલો મારા હાથે હો
એવું છે એમને હા આવતું જેલસ વાળો લાગે છે.
હા એલા સોળ લાગે તું
પાંચ હજાર જેવું આપીંગ ગયલો
હા એમાં તોતું જ ને વધારે હા રે બીજું બીજું આવે એમ કેવું હોય
એ એસબીઆઈ નો મ્યુચ્યુઅલ ફંડ માં સારું રહેશે તમારા હવાનું જે આવે ને
હ હ
એ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ માં સારું રહે છે
જે ભ તેર તારીખે બતાવે ઈ
હા તેર થી કે તેર કે સમથિંગ ચૌદ તારીખ પર બતાવતો છે.
તેર તારીખમાં બતાવો હ તમે આપી ભરોચ છો ને બધા
હા હું આઈપીએ કરું છું ને એસઆઈપી એ કરાવું છું ને શેર બજાર માં થોડું રોકેલું છે. એસઆઈપી કરાવ તો હારું રે ઓમ તો ર
કરા દેહી હ
કાકે એસઆઈપી શું તમારે એક વખતમાં મૂળ મૂળ હજાર રૂપિયાનું પેલા ઓ એમનેમ ખાતામાં પડ્યા હો ને પૈસા તો પગાર માંથી આપડે પગાર ઓછો હોય એટલે આપડે તરત વપરાઈ જાય ખ્યાલા એટલે શું આજ પ્રકારનું સેવિંગ એ થાય અને લોંગ ટર્મ માટેનું સેવિંગ કરયું હોય ને તો શું પાછા બાળકો ન કોઈ એવું લગ્ન પ્રસંગે આવકો કોઈ એવું ઈમરજન્સી જરૂર પડે ને પાંચ છ વર્ષ પછી તો એમ કે તમને રકમ એક સાથે મોટી મળે અને એની અંદર કેવું હમ અને એની અંદર ટકાવારી સારી મળે એ લોંગ ટાઈમ હોય ને તો ટકાવારી સારી મળે સારું એવું રે
લ એસા બિવ કરી દે હઈ.
હમ એક નાની કી દયા અને હજાર રૂપિયા વાળી
હજાર ક વળે ક દે ચાલ
નવ ચાલે ચાલે ચાલે ગમે ત એમ લઈ લેને હારે એવું ફંડ ગોતી અને લઈ લેવા અત્યારે ઘણા બધા ફંડ સારા છે.
હા હા
નિપોન્સ એચડી એફસી ડિફેન્સ અ મિરાસિસ્ટ અ પરા પરિમલ રાજ કે ફ ફર પીપ કે પલઅ બધા ઘણા બધા છે સારા એવા હોય છે.
ના એટલે મને શેરબજાર માં થોડી ઓછી ખબર પડે પ ને ખર પડે
એવું છે એમ ને પણ આઈપયુ ને એવું બરો એમ ને
હા આપી નીવ એવું ભરી
હા એમાં તો કોઈ રિસ્ક નઈ કોઈ ટેન્શન નહી લાગત ભ લાગેલા ભાઈ ચિંતા ર પૈસા લઈ લેવાના ના લાગે તો પૈસા પેમેન્ટ પાછું જવાનું હા એટલે જ ને એમાં મજા રે સો ટકા સો ટકા આ વાત હાચી સો ટકા એમાં બ વધારે મજા ર એમ પેલા કરતા હમ ના ના કરાય એસઆઈપી કરાય બહુ સરસ મજા આઈ જાય એમ હમ
પાછું નોકરી જવાનું છે ને
હા હા નોકરી ચાલુ અમારે રવિવારે રજા હોય
હા મારે બી રવિવારે રજા બાકી નોકરી તો ચાલુ જ હોય.
હમ.
અત્યારે તો સાઈડમાં જવાનું
એવું છે એમ કઈ જગ્યાએ સાઈડ ઉપર જવાના મહેસાણા જવાનું એમ હમ ના તો મહેસાણા બરોબર હ સિત્તેર કિલોમીટર જેવું થાય ને અહિયાં થી
પાટણથી શીતેર નહી
પણ હ શું થયું, સાઈડ જેવું થત છ.
હા એટલેઈ સિત્તે સાઈઠ ની આજુબાજુ ન થતું છે. અ તો હવે તો રોડ સારો થઇ ગયો ને આમ તો પાટણ થી કઈક. હમ એટલે હ તો જલ્દી પહોંચી જવાતું છે ત, હા હા. હમ આ એટલે નઈ ફાયદો થાય ને, જવાનું ટ્રાવેલ ટ્રાવેલિંગ ટાઈમ ઘટી જાય એમ પેલા તો ટુડેન રોડ હતો. તાર ફોર લન રોડ થઈ ગયો.
હા એટલે હું સાથે જં ટ્રેન માં જઉં.
એવું આ ટ્રક શડમાં તો બઉુ મજા આવે છે. સાંત શ ર હા, સસ્તું ને સારું એમ.
શ્રેસ્ટ સારું.
અને જલ્દી એ ભોકી જવાય ટ્રેનમાં પાછું, હા. ટ્રેનની મુસાફરી કરવાની મજા આવે લોંગ રૂટમાં હોય ને તો ટ્રેનમાં બહુ મજા આવે.
એટલે જ ન
કેવું ફિલિંગ થાય કે આરામદાયક ફીલિંગ થાય એમ તમે કો સીટિંગ એવું.
કોઈ ચકડી જેવું ના લાગે એકમ ભરે ભરે બેઠા એવું ના લાગે.
હા ટ્રેન ની અંદર કેવ લોંગ મુસાફરી કર હોય ને. અને તમે બુક કરાવી દીધી હો સ્લીપર કોચમાંઈ એસી કોચમાં કઈમાં. તોઈ પણ મજા આવે.
ના હું લોકલ ઓ બુક કરાવું.
હમ હાા તો અહિયાં થી તો તમાર નજીક હોય એટલે આમાં તો કોઈ બુક ના કરવાની, પણ લોંગ પ્રવાસ વા ગયા હોય ને કોઈ અહયા દિલ્હી ગયા હોયબઈ મુંબઈ ગયા હોય. તો એમાં મજા આવે એમ ક એવી રીતની પેકેજિંગ વાળી કરાવેલી હોય ને તમારે ટિકિટ ફિક્સ કરાવેલી હોય.
હા એમાં સ્લીપર કોચ જ કરાવે કારણ કે એક દિવસ જેવું થતું હોય ટ્રાવેલિંગનુ એટલે, આરામ થઈ જાય એમ બંને થઈ જાય એમ.
પેલા તો તમે હેરાન થઈ જાવ ત ન.
હા વચ્ચે કોઈ એવું પલીસ આવતું હોય તો ત મને. એમની અંદર નજારો એમ કુદરતી દ્રશ્યો વધારે જોવા મળે એમ. કારણ કે તેઓ શું કે રોડ રસ્તા જેવું ના હોય એટલે ત્યાંથી તમારે હા બધારેા ખેતરોની વચ્ચેથી નીકળતું એટલે લીલીલોત અત્યારે હળિયાળી બી સારી હોય એમ ચોમાસું હોય એટલે. કોઈ એવી જગ્યા પરથી નીકળતું હોય બ્રિજ ઉપરથી નીકળતો હોય. હા, કોઈ એવા બ્રિજ ઉપર થી નીકળતો હોય તો તમનેમ જોવાનું દ્રશ્ય ની મજા આવે એમ. નીચે નદી જતી હો એટલે મામ હાલ પડ પડી જઈશું આપડે એવું લાગે એમ. હા ગાડી કરતા સો ટકા સો ટકા સેફલી કરું બધા. ગાડી કરતા હમ. અને ટ્યુશન ટુ ટ્યશન ટાઈમિંગ એ ટાઈમિંગ. ટ્રાફિક બ્રાફિક ન કોઈ ચિંતા જ નઈ, કોઈ એવું ટ્રાફિક નાડને હા.
એમાં તમે એક્ઝેક ટાઈમેહ ના કરો એમાં ટાઈમે પહોચી જો તમે.
હા સો ટકા. હમ, રેલવે નેટવર્ક બહ મોટું છે ઈન્ડિયા ન. હમ. આપડે પ્રથમ રેલવે દ્વાળીથી મુંબઈ.
શું કહે?
આપડીે પેલી રેલવે મુંબઈ થી દોડી હતી એમ.
પેલી રેલીમાં
હમ
ના હું તો હમણાં ટાવે ટ્રાવેલિંગ કરું બાકી કરતો તો પાંચ છ દિવસથી કરું
એવું છે એમને હા જનરલી જવાનું ના થતું હોય એટલે આપડે એમાં કા એટલે રેલવે ની અંદર ટ્રાવેલિંગ ના કરતા હોય બસ નુંકો કોઈ પ્રાઇવેટ સાધન લઈને જતા તો બધાના હવે ઘેર ઘેર પ્રાવેટ સાધનો થઈ ગયા છે જનરલી
જનરલી બાકી પણ હું પેલા પાટણ જ હતો હમણાંથી સાઈડ પર જવાનું થાય એટલે જવું પડે
હમ્મ
હમ
અ તોય ચાલે
હા એટલે જ ન
હ
હા હા તમે તો પાટણ
હા અમે તો પાટણ રહીએ એટલે સાધન એકટીવા કે એવું કંઈ લઈને જઈએ શાંતિ થી
હ ચાલો એક્ટીવા લઈ ગમે એમ મન મનની મરજી પ્રમાણે જવાનું
હા નવ વાગ્યા જેવું ચાલુ થાય એટલે કોન નવ વાગે જેવા નીકળીએે ઘરે થી નવ આઠ પિસ્તાલીસ જેવા ઘરેથી નીકળી યે
એટલે નવ વાગે તો પોંકી જવાય બરાબર
હમ્મ બાકી કો બીજું કઈ
તમે સેમાં નોકરી કરો
હું કન્સ્ટ્રક્શન લાઈનમાં જો હ લેબોટરીટેસ્ટ આપડે બધા જે કંપની આગળ રોડ બનતા હોય બિલ્ડિંગો બનતી હોય ને હા તો એનું બધા નુ ટેસ્ટિંગ કરવાનું થાય કપચી રેતી સિમેન્ટ બધા ટેસ્ટો થતા હોય ફાઇલો ભર્યું તો ફાઇલોને ટેસ્ટી થતા હોય
તો તમારા રોડ પર બે પટ્ટા પાડે બધાં ટેસ્ટ તમારે
હા સાઈનબોર્ડ થર્મોપ્લાસ્ટ ના ટેસ્ટિંગ થાય એનાથી રિફ્લેક્ટિવિટી આવે ને ટેસ્ટી રિફ્લેક્શન રિપ્લેક્શન ચેક કરવા માટે થતું હોય ખાસ કરીને તો હા સાઈનબોર્ડમાં બધા ટેસ્ટિંગ થાય
હમ હમ
અને પટ્ટા જે લગાવેલા હોય ને આપડે એનું ટેસ્ટિંગ થતું હોય એમ રાત નુ રિફ્લેશન હા રિફ્લેક્સેન